હમ. હલો.
હા મિત્ર.
હા મિત્ર કેવું છે.
મજામાં મિત્ર
હા હું પણ મજામાં જ છ મિત્ર તમ તમારે તબિયત કેવી છે મિત્ર હાલે તો વરસાદ ધણો પડ્યો છે એટલે.
સારી છે મિત્ર.
હ તો મિત્રો તમે હવે ફ્રી જ બેઠા છો કે કઈ કામ કરતા છો મિત્ર
ના ના ફ્રી જ બેઠું.
હા મિત્ર. મિત્ર ચાલલે આપણે એખાદ વિષય પર વાત કરીએ જે આપણા જીવનમાં ખુબ જ ઉપયોગી હોય.
હા મિત્ર
હ તો મિત્રો આપણે વિષય લઈએ કે આપણું શિક્ષણ
હા મિત્ર
હ આપણે જોઈએ, કે મિત્ર આજના જમાનામાં શિક્ષણનું મહત્વ ખુબ જ વધી ગયુ છે. કારણ કે મિત્ર શિક્ષણ વગેરે કઇ, શિક્ષણ ન મળે તો આપણને કઈ પણ કામમાં આપણી રુચિ ના હોય કે આપણા પાસે કઈ સ્કીલ જ ના હોય. જો આપને શિક્ષણ મેળવવામાં આવે જો, એ ફક્ત આઠમા ધોરણ કે દશમા ધોરણ ભણેલો હ તો એ શિક્ષણ ખુબ જ કામ આવતું હોય છે. કેમ કે મિત્ર આઠ કે દસ સુધી ભણેલાને પણ સરકારી જોબ મળતી હોય છે, જેમ કે
હ.
એ લોકોને નોકર તરીકે સરકારી જોબ લાગી જાય હોસ્પિટલ કે અન્ય સરકારી કચેરી કે ઓફિસમાં તો એ લોકોને જાય કે સાફ સફાઈ નું કામ ની જોબ મળી જતી હોય છે. પણ એ સારા પગારની હોય છે, મિત્ર અને મોટે ભાગે ની હવે તો કંપનીઓ પણ થોડા ઘણા ભણેલાને લેતા હોય છે, જેથી એ લોકોને કામ સમજાવવામાં પણ એવું સારું પડતું હોય છે, મિત્ર તેથી આજના જમાના મા મિત્ર શિક્ષણ તો ખૂ ખૂબ મહત્વ વધી ગયુ છે, મિત્ર કારણ કે પેલાના જમાનામાં જો આપણે જઈએ. તો જે ગુરુ દ્વારા શિક્ષણ આપવામાં આવતું હતુ. જે ઝાડવા નીચે બેેશીને સુંદર વાતાવરણમાં હવા ઉજાસ આવી ખુલ્લી રીતે ઝાળવાની સાયામાં બેસાડીને બે ઇરાન આપવામાં આવતો હતુ. પરંતુ મિત્ર આજે આપણે જોઈએ. તો મોટે ભાગેનું શિક્ષણ જે મહત્ત્વનું તો ખૂબ જ છે, પણ એ ફક્ત વ્યાપાર જેવો બની ગયલો છે, મિત્ર કેમ કે આજે જોએ તે સારું શિક્ષણ અમુક પ્રાઈવેટ સ્કૂલો કે પ્રાઇવેટ કોલેજોમાં જ સારું આપવામાં આવે છે. ને ઘણી બધી સરકારી એવી કોલેજો કે સ્કૂલો બનાવવામાં આવે છે તે જગ્યા સારું શિક્ષણ કે જ્ઞાન પણ ના આપવામાં આવે મિત્ર ને જે શિક્ષકો કે પ્રોફેસરો રાખેલા હોય છે. સરકારી સ્કૂલો કે કોલેજમાં એ સારી રીતે એક્ટિવિટી પણ કરાવતા નથી, કે સારું ધ્યાન પણ નથી, આપતા જેથી મોટા ભાગના લોકો ભલે પેશ ઘરે હોય કે ના હોય, પણન એ લોકો લોકો મોટેભાગે એ લોકો ના છોકરાઓને પ્રાઇવેટ સ્કૂલમાં મક આવે છે. એટલે બાળકોને ખર્ચાણ પણ બહુ જ પડત હોય છે, મિત્ર તે રીત ન મિત્ર ત્યાંની કોલેજો જે ફરવામાં આવેલી છે, તેમાં ધોરણ સ્ટાર્ટિંગમાં આટલો બધો હોય છે, કે અમુક કોણ. પાચ હોય છે. એટલે બધી એ આમા કે છે, કે બોજ ઘણો આમ કેમ કે તે કોલેજો પણ એટલી પ્રખીયાતો હોય છે. ને એલોકો એ કોલેજમાં ભણતા વિદ્યાર્થી આટલા બધા ટેલેન્ટેડ હોય છે, કે ખૂબ જ એવા પ્રતિભાશાળી હો છે, કામમાં કોઈ પણ હા હા કેમકે એ લોકોને સ્કીલ જ એવી શીખવામાં આવે છે, કે એ લોકો ખુબ જ પ્રતિભાશાળી હોય છે, એ એ લો લોકોના પેકેજ ઉપર વર્ષ નુ તેમજ જ્યારે પેલાના જમાનામાં એ ગુરુ વૃક્ષો નીચે બેસાડીને વિતિને જ્ઞાન આપતા એ પણ ખુબ જ સારો એવો હતો કેમ કે તે વખતે મિત્ર સંસ્કૃતે એ ભાષાઓ જે રાજા દરમિયાન શીખવામાં તેમજ વિદ્યાર્થીઓને શિક્ષકો સાથે રહીને કામ શીખવતા કે સંસ્કાર શીખવતા આ બધું એ લોકો જીવન કેવી રીતને જીવવું એ પણ બધુ એ લોકો વિદ્યાર્થીઓને શીખાવતા જયારે એ લોકો ઘરે જતા ત્યારે ખૂબ થાય ને કે થાગે છે એ લોકો કંઈ પણ કામનું સરળતાથી કરી શકે અને પોતાની સારી રીતે એ સંભાળી શકે તો મિત્રો તમે આના વિશે આગળ શું કરવા માગો છો?
હ જેમ કે તમે કીધું જે શિક્ષણનું માળખું છે, એ
પેલા ધોરણથી ચાલુ થાય છે, જેમાં દસમ ધોરણ સુધી વ્યક્તિઓ પહેલાના જમાનામાં સામાન્ય અભ્યાસ કરતા હતા
હ
જેથી શિક્ષણનું માળખું એક ખૂબ જ વિસ્તૃત છે, અને સરકાર દ્વારા તેને ખૂબ જ વિભાગ દ્વારા સર્વાંગી વિકાસ માટે વિવિધ યોજનાઓ અને પ્લેટફોર્મ કાર્યરત છે, જેમાં શાળાકીય શિક્ષણ નુ માળખું એ ગુ એ શિક્ષણ નીતિ અનુસસ શાળકીય શિક્ષણ સ્વરૂપ તરફ અગ્રેસર હોય છે, સામાન્ય રીતે ધોરણ એકથી પાંચ એ પ્રાથમિક હોય છે, અને ધોરણ આઠ છથી આઠ એ ઉચ્ચ પ્રાથમિક હોય છે, અને ધોરણ દસથી એ માધ્યમિક હોય છે, અને ધોરણ અગીયાર થી બાર સુધી ઉચ્ચતર માધ્યમિકમાં સમાવેશ થાય છે, જેમાં બોર્ડની પરીક્ષાઓ પણ સમાવેશ થાય છે જેમાં. માધ્યમિક અને ઉચ્ત માધ્યમિક બોર્ડ શિક્ષણ દ્વારા. ધરણ દસ અને બાર ન સામાન્ય અને વિજ્ઞાન જે પરીક્ષા ન આયોજન કરવામાં આવે છે જેમાં શિક્ષણ. પહેલાની યોજનાઓ નો. સમાવેશ કરવામાં આવે છે જેમાં પ્રાથમિક અને માધ્યમિક શ્ષ સમગ્ર શિક્ષા અભિયાન. અંતર્ગત રાજ્યની શાળાઓમાં ગુણ. વધતાુત શિક્ષણ અને મફત પાઠ્ય પુસ્તકો અને ડિટલ લર્નિંગ જેવા મોનિટરિંગ કરવામાં આવે છે જેમાં.
વધારે ટેકનોલોજી નો ઉપયોગ પણ કરવાનો છે હમણાં શિક્ષણ વિભાગમાં જોઈએ તો.
દરેક શાળાઓમાં.
એલઈડી. ટીવી જેવી અને ડિજિટલ શિક્ષણ આપવામાં આવે છે જેમાં પ્રવેેશ. છો ને ગુળો છો નો પણ સમય થાય. શાળાઓમાં બાળકોને નામાંકન વધારવા માટે શિક્ષણની ગુણત્વ સુધારવા. માટે દર વર્ષે એલાઈચી હતી તોચ. દોનો ઉછાકરવા ન કર છે જેમાં છાત્રવૃત્તિઓને. અનુસૂચિત જાતિ અને અનુસચિત જનજતિ. જે સામાજિક શૈક્ષણિક અને પછાત વર્ગ. તેમજ તેજસ્વી એજાશ માટે સરકાર દ્વારા વિવિધ શિષૃતિઓ પણ આવે છે જેમાં ઉચ્ચતર અને ટેકનિકલ શિક્ષણ જેમાં. મીનિશર યુનિવર્સિટીઓ નો પણ સમમાસ ક ઈદીનો. આપણે જોઈએ અનેક નામાંકિત યુનિવર્સિટીઓ આવેલ છે જેમાં. જેમ કે વધારે ઓનલાઈન. પ્રક્રિયા પરર યુનિવર્સિટી કામ કરતી હોય છે તે સરાર ઉચ્ચ અભ્યાસ માટે પ્રક્રિયા સરળ બનાવા માટે. ગુજરાત કોમન એડમિશન સર્વસ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું હતું. જેના દ્વારા યુનિવર્સિટીમાં પ્રેશ પ્રવેશ મળી શકે જેમ કે કોલેજો. એન્જિનિયરિંગ કોલેજો વગેરેનો સમ થ છે, જેમા ટેકનિકલ અને મેડિકલ કોલેજ એ એન્જિનિયરિંગમાં અને પ્રેશ પ્રક્રિયા હાથ ધરવાના છે આ ઉપરાંત આઈઆઈટી. એ વધારે તુજ કુત સંસ્થાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છ, જેમાં શિક્ષણનો પ્રાથમિક માર્ગદર્શન જે છે, એ લોકોને નવી નવી શિક્ષણને શૈલી આપી અને છાત્રોને. વધારે બુદ્ધિશાળી બનાવા માટે આવે છે, જેમા ખુબ જ પરીક્ષાઓ નું આયોજન કરવામાં આવેશે અને નવી નવી જીવન જરૂરિયાત વસ્તુઓ પણ શીખણશે અને શાળા કોલેજોમાં જઈએ તો વધારે જેવી પ્રવૃતિઓ કર છે, જે જીવનમાં ખુબજ લાગતી હોય છે, જેમાં ઉતર માધ્યમિકમાં જોઈએ તો ફેશ શિક્ષણ ની સાથે સાથે ખેલ અને સ્પોર્ટ્સ નો પણ સમાવેશ કર છે, જેમાં તેમાં કારકિર્દીઓ પણ બ છે જેમ કે રમત હશે કલાઓ નાટ્ય નૃત્ય વગેરેનો પણ સમાવેશ કર્યો હશે, જેમાં
સામાજિક શિક્ષણ પછાત વર્ગ જેવાત વિદ્યાર્થીઓ માટે વધારે કામ આવે છે, જેમા આપણેે રમતોની વાત કરીએ તો જેમાં દૂળ ખો ખો કબડ્ડી જેવા વગેરે એ રમતો ન પણ સમાસ કરવામાં આવે છે, અને અનેને કેટલાક આ યોજનાઓનો પણ લાભ આપવામાં આવે છે, જેમાં શિષાવૃત્તિઓ પણ આપવામાં આવે છે, અને સરકાર દ્વારા લેવાથી ઘણી બધી પરીક્ષાઓમાં પણ પાસ થનાર વિદ્યાર્થીઓને સીસો રૂપિયામાં આપવામાં આવે છે એમાં તમાર શું કેવું છે, મિત્ર
નકરાારખ જધ ત રમતો એવી ઘણી બધી રમવામાં આવે છે, એનાંદ વિદ્યાર્થીઓનું જીવન અને અને એમાં પણ રમત રમતમાં પણ પોતાની કામ કારકિર્દી આગળ બનાવી શકે છે એમાં પણ એ લોકો પોતાની જિંદગી સુધારી શકતા હોય છે. ચ તના મિત્ર આજે મને આટલી બધી માહિતી આપવી એના માટે ખૂબ ખૂબ આભાર મિત્રો
હ મિત્ર